હલો.
હાલો.
હા અવાજ આયો. અવાજ આવ્યો હા બોલો.
હા એમ મને એવુ થયું અવાજ નહી આવતો આ નેટવર્કનો પ્રોબલેમ હશે ને એટલે મન.
હા.
હલો.
હમ્મ શું કરતા હતા ક્રીસાબેન મજા.
હઉ બસ મજા આજે તો સન ડે તોબી અમારે ક્લાસીસ ચાલુ હતા. જાન છત ધોરા ખાન.
હમ બરાબર આવે પણ આજકાલ ભણવાનું જેરુ ચાલે ને. હું આ હમણાં જ આઇ બેઠી સવ. શોપિંગ કરવા પછી હમણાં જ આઈને પછી મગું લાઈ થોડુંક. હ જમવાનીને એની તૈયારી કરવી છે પણ મકુ ક્રિસાબેન જોડે વાત કર લવ એમ.
હા.
એટલે તમન. હ ડી માર્ટમાં ને એ બધે ગયા હતા અને થોડુંક કપડાંની ને એની. પણ શોપિંગ કરવી તી ને એટલે ગયા હતા.
બરાબર.
હું ને માર મમ્મી મારા મામી લોકો બધા આયા તા ને તો અમે.
ખુલ્લું હતું બજાર બધા.
હમ, હવે જો ને આજ તો રઈવાર એટલે બધુય મોટા ભાગની દુકાનો તો નાખ ખુલ્લી હોય, પણ જે રોજ જ ડેલી ખુલ્લી હોય એ અમુક ફિક્સ દુકાનો ખુલ્લી હતી પણ કેવું કે આપણે જે. જયાર વિચાર્યું ના હોય ને ત્યારે એમ ને એમ કશું લેવા જતા હોય ને ત્યારે વધારે સારી શોપિંગ થઈ જાય એમ. તો અમારે એવું જ થયું આજે. હ જો આમ ઓફ સિઝનમાં ગયા રવિવાર કોઈ બહ કશું ભીડ ભાળ ના હોય. તો અમે ગયા ને તો એક બે ડ્રેસને ને એવું જોયું ને જે ધાર્યા કરતાય ઓછી કિંમતમાં અમને મલી ગયા બોલો બે હજાર કહેતા હતા એની જગ્યા અમે આઠસો રૂપિયા પર એક ડ્રેસ ની કિંમત આઠસો રૂપિયા એવી રીતના લાયા બાર્ગેનિંગ કરીને
હા એમાં એવું આપડે બહાર આમ જઈએ ને ઓનલાઈન કરતા કે આપડે બજારમાં જઈએ
હમ
આમ કે થોડું આમ બાર્ગેનિંગ બી કરી શકીએ ઓનલાઈનમાં તો આપડે જે પ્રાઇસ હોય એતો લેવું પડે
એજ એજ હું તમને કહેતી તી કે તમ મને બે ત્રણ દિવસ પર કેતા તા ને કે હું આ વસ્તુ ઓનલાઈન મંગાવું કે ઓફલાઈન તો મેં વિચાર્યું કે લાવો એમને પેલા જ કહી દઉં કે આપણે ઓનલાઈન લેતા લેવા કરતા ઓફલાઈન વસ્તુ લઈએ ને એ બહુ સારી કેમ કે જો આપણને એમાં મટીરિયલ ની ખબર પડે પછી આપડે ફેસ ટુ ફેસ આપડે લઈએ ને તો પેલું તો કેવુ ઓનલાઈન તો બધું મોડલિંગ ને બધા કપડાં પહેરાયા હોય એટલે મોડલ ને તો વસ્તુ સારી જ લાગવાની છે એના પર તો પણ આપણે આપણને નહી ખબર કે મને સારી લાગશે કે નહીં એમ તો તઈ હતા આજકાલ તો ટ્રાયલ રૂમ હોય છે તો આપડે આપડા ટ્રાય કરી જોઈએ એમ આપડી જાતે તો આપણને આઇડિયા આવે પછી કેવું હોય કે ઓન ઓનલાઈનમાં અમુક અમુક કલર પેલામાં વધારે સારો હોય એમ બતાયો હોય અને જરા આવે ને ત્યારે એનો કલર ડીમ જેવો હોય વધારે બ્રાાઈટ બતાવે હોય એવું બધું પ્રશ્ન થાય અને જયારે ઓફલાઈનમાં તો કેવું કે આપડે ભાઈ જાતે જ કલર પસંદગી બધું ફેસ ટુ ફેસ જોઈ લઈએ અને કિંમત બિમત સરખી કરાવી હોય તો એ થાય એવું નહી મેં તમને કહું બે હજારની વસ્તુ હતી અમે આઠસો રૂપિયામાં લાયા જયાર ઓનલાઈનમાં તો જે ફિક્સ રેટ હોય એ જ લેવાનું આપણે આપવાનું
હા અને ઓનલાઈન માં કેવું કે ફ્રોડે થઈ શકે હવે મંગાયુ હોય ને આવે ય નહી એટ્લે બધું થાય અમુક વાર પેમેન્ટ બી કરી દીધું હોય ને પછી આવે નઈ
અને ચલો આપણને મંગાયા પછી આયા પછી વસ્તુ ના મળે હવે એ કે છે લોકો કે રિટર્ન કરી દઈએ સાત દિવસમાં આપણે કલરનો કદાચ પ્રોબ્લમ થયો કે કશું ફાટેલી તૂટેલી વસ્તુ આઈ કો તો આપણને એવું થયું કે કિંમત કરતા વધુ પૈસા આપી દીધા હવે એવું બધું પ્રશ્ન થાય તો આપણને એવું થાય કે લાઈને ભાઈ પાછું રિટર્ન કરી દઈએ પણ મને મારો પર્સનલ અનુભવ કે છે કે પો તાનો કે હા આવું બધું જેમ કે મેં એક વાર એક ડેનીમ જેકેટ મંગાવ્યું હતું અને બહુ જ સારું હતું ક્વોલિટી પણ સારી હતી અને કલર પણ સારો પણ મારી સાઈઝ જોઈ હતી એના કરતા નાનું આયુ તું
હા
તો પછી મેં પાછું રિટર્ન કરાવી દીધું ને તો રિટર્ન બી થઈ ગયું બધું પણ એ જે પછી એવું કે કે તમારા અકાઉન્ટમાં પૈસા આઈ જશે સાતેક દિવસમાં પણ ક કશું પૈસા ના આવ્યા પછી મેં કસ્ટમર કેરમાં કોલ કર્યા કોન્ટેક કર્યા એ લોકો કે થઈ જશે થઈ જશે બસ એટલો જવાબ સાંભળીને આપડે બેસી રહેવાનું પછી આગળ તો એની કશું કાર્યવાહી થતી જ નહીં
હા એને ઓ ઓનલાઈનમાં કેવું અમે એક વખત કેવું ચણિયા ચોડી જેવું કઈક મંગાયેલું મટીરિયલ ચણિયા ચોરી માટેનું તે એમાં વતાર્યું ફોટામાં તો આમ મસ્ત કલર વલર આમ સારો હતો ને એવું બધું પછી અમે આમ આમ જોયું આયું તારે તો એકદમ કલર આમ કલર ઉડી ગ્યો હતો અને ફાટેલું હતું ને એવું બધું હતું
હમ્મ હમ્મ હમ્મ તો આ ચણિયાચોળીને સાડીઓમ તો બહુ જ થાય છે પેલા અમારે પણ એવું જ થયું હતું. કેમ કે પેલું કેવું કે પેલા ઓનલાઈન નું બહુ જ ક્રેઝ હતું તો આપણને એવું થાય કે લાને આપડે એ મંગાય તો ચણિયા ચોરી અંદર એટલી સુપર એનું મટ ટીરિયલ અંદર અલગ હો અને જર બહાર આઈ ને તો મટીરિયલ એટલું ખરાબ અને જેટલું સાઈ એટલે હોય ને એની લંબાઈ એના કરતા ટૂંકી આઈ તી બોલો. કાપડ એનું ઓછું આયુતું બતાયા કરતા. આવું થયુ પણ કેવું કે હવે હવે સાચી વાત છે એ બધું પાછું અમુક વાર કેવું કે બધી અલગ અલગ એપ પર ડિપેન્ડ કરે. કે ભાઈ અમુક ફ્લિપકાર્ટ કે મિન્ત્રા એ બધી સારી એબ છે પછી આ સ્નેપડીલ ને બધી વાત કરીએ ને આ મીસો ને એવું બધી એ બધી મને ઓછી સારી લાગે છે એવું છે એટલે પણ કેવું કે ભઈ મોંઘી મોઘી અ એપો પરથી લેવાની વસ્તુ કે કોણ કે જેની જોડ બિલકુલ ટાઈમ ના હોય કે ના બજારમાં જવાનો ટાઈમ હોય સારી જોબ એવું કરતું હોય અને અફોર્ડેબલ હોય તે લઈ શકે છે આવી મિન્ત્રા એના પરથી તો એમને સારો એક્સપિરિયન્સ કેવાય કે એમને ઓપ્શન મલે અલગ અલગ ફ્રી બેઠા બેઠા અમુક વાર જે વસ્તુ અ શું કેહેવાય ઓફલાઈન નહી હોતી ને એ પણ આપણને ઓન લાઇન મલી જાય એવું જોવા મળે પણ કેવું કહેવાય કે બધી વસ્તુ ના ફાયદા ઘેર ફાયદા હોય પણ હવે એતો આપણને આવડવું જોઈએ
તો એકદમ એક સેકેન્ડ લીએ ભી અકેલા મત છોડા નહી તો ગિર જાય સેકન્ડ
એવું
હા તે એટલે પછી ઓનલાઈનમાં તો હવે હું હવે ઓછું મંગાવું કેમ કે હમણા ફ્રોડ બી એટલા ચાલે છે.
હમ્મ એજ
એટલે ન્યૂઝમાં આયોતો કે આઈફોન મંગાયેલો તો પછી અંદર અને પેલું સાબુ ની
હા મે મેં પણ એ ન્યૂઝ જોયા તા કે આખો દોઢ લાખ નો આયફો હોય ને પછી અંદરથી સાબુ નીકળ્યા ચલો હવે આપડે બધા એવું કે કેસ કરો, આ કરો પણ એવું તો છે નહી કે, બધા તૈયારીમાં એક્શન લેવા નાના નાના કેસો પર તો એવા લોકો ભર દે પણ તોય એમને એક બે મહિનો તો થઈ જાય, તઈ લગીન આપડા તો જીવ અધ્ધર જ ને.
હા આપડે ભી કસ્ટમર કેર માં બી કર કરીએ. ફોન તો બી એમ બરાબર જવાબ ના આપે.
પણ એ આપડે કેશ ઓન ડિલિવરી હોય બરાબર હવે અને એવું પાછું રા ખી કે ઓપન બોક્સ વાળું કરીએ તો એ લોકો ઊભા હોય ને આપડે ખોલીએ પણ પછી જો આવું કશું હોયન તો એતો છૂટી છૂટા જ પડી જાય કે એ બધું મેડમ અમારી જવાબદારી ના હોય એમ કે પાછ
હા હા એવું બહ છે
તમે કહેતા હોય તો કે અમે તમારી પ્રોડક્ટ પાછી લઈ જઈએ રિટર્ન પણ કે તમારે આગળ કસ્ટમર કેરમાં જ કે કોન્ટેક્ટ કરવો પડે એમ
હા અને અમુક વાર તો રિટન એ નહી થતું. હા
આવું બધું બહુ બાપા ફ્રોડ થાય આપણે ગમે તે એવી વસ્તુ વાપરતા પેલા આપડે ધ્યાન રાખવું જોઈએ. અને લેતા પેલા પણ પણ હું તો એવું જ કહ કે ભાઈ આપણને. જો આપણે ઓફલાઈન ગમે તે વસ્તુ લઈએ ને તો, આપણને પૂરેપૂરો વિશ્વાસ થઈ જાય. કે ભાઈ વાસ્તુ બરાબર. છે અને આવા છે. નાના મોટા વેપારીઓને એમનો ખર્ચો નીકળી દેતો હોય શું ખોટું?
હા અને તેવું કે નજીક પડે હા. એટલે નજીક બધું પડે ને આપણને ઈઝી એ પડે આપડે. ઓળખીતા હોય ઓફલાઈનમાં અમુક તો બજાર ના બધા. તો આપણને સારું બી બધી વસ્તુઓ મળે.
સાચી વાત છે. એજ
એટલે હું તો એવું જ કહઉ, ભાઈ બધાને સજેશન કરું કે ભાઈ હા. ઠીક છે કે. ભાઈ છ મહિને એક વાર તમે ગમે તે વસ્તુ. તમને સારી દેખાય. એનું રિવ્યુ જોઓ રેટસ કેટલા છે. એ બધું જોઈને પછી. તમે લઈ લો ઓનલાઈન. પણ જેમ કે આવું ભાઈ, તમાર અઠવાડિિયાેને અઠવાડિયે કે પંદર દસ મહિને રીતના ના. ખરીદી કરવી જોઈએ. વેસ્ટ ઓફ ટાઈમ, વેસ્ટ ઓફ મની છે. શું કેવું?
હા! અને આપડે બજાર બધા હોય જ છે ને?
હમ!
બજાર માં બધું મળી રહે. એટલે વાંધો ના આવે આપણને.
સાચી વાત છે. પણ શું કરીએ હવે? આપડણે કેટલા ન હોમજ વાળા. આપણે કમ્પ્લીટ આપણી રીતના રહેવાનું. બીજા તો શું સમજાવાનું? કોઈને બહ સ કેવું કે કામ વગરની સલાહ કોઈને આપવી નહી. શું કેવું? બધ બધી ખબર પડતી જ હોય. પણ એવું કે, છેલ્લે બધી વસ્તુના ફાયદાને ગેરફાયદા હોય.
હા!
પણ જેટલું. લિમિટમાં જે વસ્તુ ન યુઝ કરીએ, વાપરીએે એટલું આપણા માટે ફાયદાકારક છે.
હા! એ તો સાચી વાત તમારી.
એટલે કઈ નહી. ચાલો મળીએ પછી તાર. આવજો આ બાજુ આવ તાર હા, જય શ્રી કૃષ્ણ.
હા હા! ચાલ.